હલો.
અનેને મારો અવાજ આવે છે.
હા વ છે.
તમે કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં આજે મેં તમને શિવારો વિશે ટોપિક કેવા માંગુ છ. જો શિયાળો ના વિષય મે તમને કેવા માંગુ છું.
હમ.
શિયાળો ના વિષ એટલે મેં તમને કેવું કે શિવાળ ના દિવસે આપેને ઠંડી. ખુબ જ લાગે છે બધા લોકોને. અને શિયાળોની એ વરષની સૌથી ઠંડી અને હા ર. ઋતુ છે ભારતના મુખ્ય ત્રણ ઋતુઓ. છે જેમાં શિયાળો કે મહત્વની વ છે. શિયાળાને ઋતુ કાતક મેના ને ચૂરી થઈને પાસન. મહિના સુધી રહે છે. તમે શું કેવા માંગશો.
શિયાણા.
હમ.
હ શિયાળા માં શ્વાસ અને સુરક્ષિત રહેવા માટેની
આપણે
શિયાળામાં ગરમ કપડા સ્વેટર ટોપી અને મોજા પહેર. જોઈએ સવારે અને રાત્રે બધું ઠંડી માં બહાર જવું જવાનું. તાળવું. જોઈએ ગરમ અને પૌષ્ટિક ખોરાક લેવું જોઈએ પરંતુ. તો ગરમ પાણી અ અથવા અન્ય ગરમ પીવા જ જોઈએ ઘરને સ્વચ્છ અને હુફાળો રાખવો જોઈએ નાના બાળકો અને વૃદ્ધાઓનો ખાસ કાળજી રાખવી જોઈએ ને મેહ હાળવી કસરત કર કરવી જોઈએ અને શરીર ગરીમ રાખવી જોઈએ હમ શિયાળામાં બધા હમ લોક આગ સળગાવે છે ગરમ પાણીથી નાય છે હમ આપડે શું કેવા માંગો છો
હા તમે કીધું ખુબ જ સરસ કીધું છે શિયાળાના ઋતુના કાંટા મેના થી શુરુ લઈને ફાસન મહિના સુધી રહે છે આ ઋતુમાં દરમિયાન સુૂરજના કિરણો ઓછો ગરમ હોય તે જેનાથી વાતાવરણ ઠંડક રહે છે શિયાળમાં સવારે અને રાતનો સમય ઘણો ઠંડો હોય છે આ ઋતુમાં વહેલી સવારે ઘાસ પણ ઝાંખરા બિંદુઓ જોવા મળે છે જે મોટી જેવા ચમકે છે તુંર માં ઠંડી ના કાર અને લોકોને ખ ગમે છે અને તે સવાર ફાયદા માટે ફરીથી બચવા માટે લોકો પ્ર્થના કરીને આગાળથી આવું જ આ ઋતુ લોકો ઘરા ઉનાળાના કપડા જેવા કે સ્વેટર જેકે સાલ અને મોજા જેવું તમને ખબર હશે કે આ ઋતુ તું ના દિવસો બાર ઉનાળના ગરમ કપડા પેરવામાં આવે છે તમે શું કેવા માંગશો
શિયાળામાં બધા લોક ઘેર ભ રહે છે જો શિયાળા જયારે વધારે પડે તો રીમ જિમ સાજે જેવું લાગે છે આખો દિવસ કેવો લાગે છે રાત્રિ જેવા લાગે છે હ હવારે થયા લાગે છે ડરે છે નાના બાળક જયારે એક બેમ મેનાના થાય છે એક એક હપ્તાત બે બેદીન ચાર ચાર દિવસ નાતાની વાઈપ પરથી વાઈ પરથી નથી વાઈપથી પછી નાખે છે રાખે છે જ જામ કેટલા સાચવીને રાખવું પડે નાના બાળકોને શિયાળામાં હમ વૃદ્ધાને પણ સાચવી ને રાખવું જોઈએ બાળક કરતા હ તમે શું કેવા માંગો છો હમ હાલો.
હલો હા તમે કીધું ખૂબ જ સરસ કીધું કે તે પણ મેં તમને કેવા માંગુ છે શીરાના ઋતુમાં પાં છ શક્તિ સારી રહે છે જે. થી લોકો વિવિધ પ્રકારના પોષક ખાય છે આ ઋતુમાં ખાસ કરીને અધ્યા પાક ગુંદા લાંડુ અને ખજુર જેવા પાડો ખાવામાં આવે છે પદાર્થો ખાવામાં આવે છે શિયાળા મા તલ અને ર માંથી બનેલી ચ ચીકીઓ ખાવાથી ખુબ જ મજા આવે છે આ ઋતુ માં લીલા શાકભાજી જેવા કે પાલંગ જેવી મેથી અને તાજા વાતાવરણ ના પુસ્તક પ્રમાણમાં મળે. છે શિયાળાના ખાવા માટે બો જામફળ અને સંતરા જેવા તાજા ફળો ખુબ જ ઉત્તમ ગણાય છે. આ ઋતુ ના દિવસે ટૂંકો અને રાત લાંબી હોય છે ઘણા લોકો શિયાળનાઋ માં ઠંડા પ્રવાસી થરો પણ તમને ખબર હશે કે આ ઋતુમાં બધા પ્રવાસો પણ જાય છે આ ઋતુમાં ગુલાબી અને ગલગુટ જેવા સુંદર ફૂલો ખીલે છે જેથી બગીચા ના સોભા વધારે છે. શીરાલની ઠંડી રાતે ગરમ ધાબળા કે રજાાઈ સુવાની ખુબજ મજા આવે છે. તમને ખબર હશે કે આ રીતેમાં બધા ધાબરા ને એવું બધું ઓવરે છે તમે શું કેવા માંગશો? હમ હાલો
શિયાળામાં વાતાવરણ ઠંડુ અને સુકૂ સુકુળ બને છે. કેટલાક પાક
એ
પખના સારા ઉત્પાદન માટે શિયાળ અનુકૂળ હોય છે ઘણા લોકો આ રીતુમાં ફરવાનું અનેભિ શળ ન વાનગીઓ નો આનંદ લે છે. હમ શ શિયાળમાં આપડે કેટલા મજા મજા આવે છે ગાજર ન હલવો ખાનામાં. મટર મટર ન સાક મટર નુ ભાજિયા કેટલા બધું મટર મળે છે. આલુ મટર ગોભી જેવા શિયાળા હમ શાકભાજી પણ સસ્તી થઈ જાય છે એમ છે. થાય છે હ
હા તમે કીધું ખુબ જ સરસ કીધું છે તમને ખબર છે ઠંડીને બચાવવા માટે લોકો સ્થાપના કરીને આગની ફૂક મે રવે ચાર ઋતુ માં લોકો ગરમ ઉના ના કપડા જેવા બધા પહેરે છે. ર મોજા નેવું બધું પહેરવામાં આવે છે આ ઋતુમાં ગરમ ચા કોફી અથવા સૂપ પીવાની ઈચ્છા દરેકને થાય છે આ રુટિન ઋતુ ન પ્રકાર તમે શું કેવા માંગશો?
પણ શિયાળામાં બધા લો આગ આગ ચડાવીને આગની ચારો ચારે બાજુ બેહી ને ચાય પીએ છે હ વાતો કરે છે જયારે શિયાળામાં બધા જ નાના થી મોટા આગ ચડાવીને બે હ ગરમ પાણીથી ના થ હ બાળકને ઉઠવાનું માનિત બાળક બાળકનું મોટા આદમી પણ હવારે ઉઠી નહી પાય છે એટલી ઠંડ. ઠંડી લાગે છે કમલ થી નીકળવાનું મન નથી થતા. બાળક ને મોટા આદમીને ના નાના આદમીને. વરું ન અ તો કમ્મલ. દધા કેટલા બધું સામાન નીકળાય જાય છે શિયાળામાં.
હમ.
હા. વૃક્ષો પોતાના જૂના પાંદડા ખેલી નાખે છે અને નવા પાંદડાને આવવાની તૈયારી કરે છે. પશુઓ પણ ઠંડી થી બચવા માટે પોતાના શરીર પણ ભાભભદ ઉગાડે છે તમને ખબર હ છે કે પક્ષી લોકો પણ ખાસ. કરીને જોવા નથી મળતા પણ એને. તયારોમાં. બધા ગામડામાં લાકડા હલગાવે છે કેમ કે ઠંડક થી દૂર હલગાવવા માટે. કે ઠંડી બહ લાગે તેના માટે અને એ લોકો બધા ભેગા થઈને હળ મળીને. આગ હળગાવે છે ને બધા તાપણી કરે છે તમને ખબર જ. જશે ને તમે શું કેવા માંગશો.
હમ શિયાળામાં બધા લો. ઘર થી બહાર ઓછું નીકળે છે. બધા બીજ શા ને. હા તે હોય જાય છે નાનું જગ્યા પણ ઘણા લોકો હમાઈ જાય છે હોવા માટે. શિયાળામાં જયારે ગ્રેષમ ઋતુમાં આપણેે એક બેડ, એક બેડ પે એક થી બે જણા હોઈએ છે, ત્યારે શિયાળામાં એક બેટ પેટ ચાર થી પાંચ લોકો હોય જઈએ છે. હ
ભારતનો સૌથી મોટો તહેવાર એક ઉત્તમના શિયાળના ઋતુમાં થાય છે. તમને ખબર છે. ઉત્તરાયણ પણ શિયાળાના મહિનામાં થાય છે. આ સિવાય નાતાલ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો પણ આ ઋતુની આસપાસ ઉજાય છે. હિન્દુના ધર્મના શિવાળાના દિવસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવું. અને ધાર્મિક સ્થળ ઉજવવાનો વિષય પણ મહત્વની છે. શિયાળાના ૠતુમાં પ્રકૃતિ એક નવી તાજવી અને સ્કૃતિ લાવે છે. અને વૃક્ષોપનમાં નવા પાંદડા જોવા મળે છે. શિયાળાના ઠંડા પવન મને પલફલુપ કરી રાખે છે. ગામડામાં ખેડૂતો શિયાળાની ઋતુમાં રવિ પાક જેવા કે ઘઉં ચાના અને બાજરા જેવા આવે છે. આ ઋતુ આ શિયાળો સ્નાનિક તેવા અને આનંદ પ્રમાણ માટે વ ને સૌથી ઉત્તમ પિયન ઋતુ છે. ને આ ઋતુમાં બધાને ખૂબ જ પણ ગમે છે. આ ઋતુ લોકો ગરમ કપડા પણ પહેરે છેને જેમતે શેતન નેવ ઠંડીના બચાવવા માટે લોકો તાપના કરી આખને ફૂક મેળવે છે. સવારે તડકો લોકો ખુબ જ ગમે છે અને સ્વાદની ફાયદા મંદ છે. તમે શું કેવા માંગશો?
હું તો શિયાળામાં ઓઠવા જની માંગ શું કરું, મારી મમ્મી. ઉટ ને ઉટને ઉટને ઉઠાડી નાખે છે ત્યારે પછી ચાય પીવડાવે છે. ગરમ પાણીથી નાવ, ધોવું પછી જયારે કઈ કામ કરું. તમે શું કરો છો? શિયાળામાં.
હા, ત હા તમે કીધું ખુબ જ સર છે. એમને પણ સવારે ઉઠ ઉઠીને ઠંડકમાં યોગા એવું કરું છું. આપણા માટે શરીર માટે ખુબ જ ફાયદામંદ હોય છે. મેં તમને કીધું તે તમને કેવું લાય
હારું લાગે ત લાગે.
થેન્કયુ.
થેન્ક યુ.